હા
કેમ છો?
બસ હું એકદમ મજામાં છું બોલો ને તમે કેમ આજ મને કોલ કરયો
હા હું છે ને તને આપડા ભક્ત કવિ જે હતા ને કૃષ્ણ ભક્ત તો મીરાબાઈ હું તને એની વિશે છે ને વાત કરવા માંગુ છું તે મહાન અ કૃષ્ણ ભક્ત હતા તેને છે ને કર્ણ પ્રેમ અ કૃષ્ણ પ્રેમ અને ભક્તિનું ઉત્કૃષ્ટ એક ઉદાહરણ માનું જોઈએ ને તો એક મીરાંબાઈ છે તે મીરાબાઈ છે ને સોળમી સદી માં એક મહાન હિન્દુ રહસ્યવાદી કવિ હતી અને ભગવાન શ્રી કૃષ્ણ પરમ ભક્ત હતા તેમનું જીવન ભક્તિ અને ત્યાગનું ઉત્તમ છે ને ઉદાહરણ માનવામાં આવે છે જો હું તને એના જન્મ વિશે વાત કરું ને તો એનો જન્મ છે ને મીરાબાઈ નો જન્મ અંદાજે ઈ સ વી સન ચૌદસો ને અઠાણુંમાં રાજસ્થાનનાં મેડતા પાસેના કુર્કી ગામમાં થયો હતો. એમનો પરિવાર છે. ને તેઓના રાજ રાજપૂત રાઠોડ પરિવાર માં જન્મ્યાં હતાં. અને તેમના પિતાનું નામ રતનસિંહ અને દાદા નું નામ રાવ દુદા હતું ભક્તિ ની શરૂઆત છે ને બાળપણમાં જ તેમને એક સાધુ પાસેથી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ મળી હતી. ત્યારથી જ તેઓએ કૃષ્ણને ગિરધર ગોપાલને પોતાના આધ્યા દેવ અને પતિ માનવા લાગ્યા હતાં. જો લગ્ન અને એનું પારિવારિક જીવન વિશે એને ઘણો બધો એને સંઘર્ષ કરેલો છે. એ હું તને જણાવું કે એના લગ્ન છે ને ઈવીસન પંદરસો ને સોળ માં તેમના લગ્ન મેવાડ એટલે કે ત્યાંનું ચિત્તોડ ના મહારાણા સાગા. ના મોટા પુત્ર છે ને ભોજરાજ હતાં એની સાથે તેમની ઈચ્છા વિરુદ્ધ પણ કરવામાં આવ્યા હતાં. કેમ કે ઈ જ્યારથી તેને મૂર્તિ મળી હતી. ને ત્યારથી જ ભગવાન શ્રી કૃષ્ણને તેમને પતિ માન્યા હતાં એટલે છે ને એના વિરોધ એને લગ્ન કરવામાં આવ્યાં. પછી લગ્ન ના થોડા જ વર્ષો થયા ને ત્યારે કેમ કે જેમ કે ઈસવીસ પંદરસોને એકવીસ માં તેમના પતિ ભોજરાજ હતું ને એ એક યુદ્ધ દરમિયાન છે ને તેનું અવસ નુસાન થઈ ગયું અને મીરાબાઈ જ તે સમયમાં કુરિવાજ સમાન હતું સતી પ્રથા એનો છે ને મીરાંબાઈ એ વિરોધ કર્યો. અને સતી થવાનો છે ને એને ના પાડી દીધી કે હું સતી નહીં થાવ એટલે ત્યારે એને છે ને સતી થવાનો ઈન્કાર કર્યો હતો. એટલે એજ રીતે જોઈએ ને તો કે સતી થા વિરુદ્ધ પણ એને છે ને પગલાં ઘણાં બધાં લીધેલા લીધેલા છે.
હા એ તો એકદમ બરાબર તમે વાત મને કરી. પરંતુ છે ને હું તમને એમના ઘણી બધી એવી વાતો છે. જે હું તમારી સાથે છે ને શેર કરું. કેમ કે મીરાબાઈ છે ને ઈ. હગો ભારતીય ભક્તિ આંદોલન ના અગ્રણી સંત કવિતો હતા. અને તેઓ છે ને ભગવાન શ્રી કૃષ્ણ નાં અન્ય ભક્ત તરીકે પણ સમગ્ર ભારતમાં છે ને પ્રસિદ્ધ. સ્થાન ધરાવે છે. કેમ કે તેમના ભજોમાં ભજનોમાં છે ને પ્રેમ. ભક્તિ છે સમર્પણ વૈરાગ્ય નો સુંદર સમયવન જોવા મળે છે. મીરાંબાઈ છે ને સમાજની રૂઢિઓ અને બંધનો સામે છે ને. અડગ રહીને પોતાના જીવનને છે ને. અ શ્રી કૃષ્ણ ની ભક્તિ માટે સમર્પિત કર્યું છે. તેઓ ભારતીય સંત પરંપરા અને વિશેષ સ્થાન ધરાવે છે. મીરાંબાઈ નો જન્મ છે ને અંદાજે ઇસવીસન ચૌદસો અઠ્ઠાણું માં રાજસ્થાન ના કુંડીગામમાં થયો હતો. અને રાઠોડ કુટુંબમાં થયો હતો તેમના પિતા છે ને તે બાળપણથીને જ મીરાંબાઈ ને શ્રી કૃષ્ણ પ્રત્યે છે ને અટુતો પ્રેમ હતો‌. અને અહ યુવા અવસ્થામાં મીરાબાઈ હે ને લગ્ન મેવાડના ને રાજકુમાર ભોજરાજ સાથે થયા પણ લગ્ન પછી તેમે છે ને શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ માં કોઈ ઘટાડો આવ્યો નતો.
અને રાજપરીવાર ને છે ને તેમનું સંતો સાથે મળીનું ભજન ગાવું અને ભગવાન ની ભક્તિમાં લીન રહેવાનું પસંદ નતું છતાં મીરાબાઈને પોતાની ભક્તિ માર્ગ છોડ્યો નહીિ તેઓ માનતા હતા કે શ્રી કૃષ્ણ તેમના સાચા સ્વામી છે એટલે મીરાબાઈ એહીને જીવનમાં અનેક મુશ્કેલી આવી પરંતુ તેમને અનેક પ્રકાર નો ત્રાસ અને નો પણ સામનો કરવો પડ્યો હતો અને લોક પ્રચલિત કથાઓ અનુસાર તેમ ન છે ને ઝેર નો પિયાલો અને શાપ વાળી ટોકલી મોકલવામાં આવી હતી પરંતુ શ્રી કૃષ્ણ કૃપા છેને તેમનું કઈ બગાડ્યું નહી આ પ્રસંગો તેમને અડગ સજા અને ભગવાન પ્રત્યે અવિચળ વિશ્વાસ નું એક પ્રતિક માનવામાં આવે છે કેમ કે અંતે છે ને મીરાબાઈ રાજમહેલ નો છે ને પછી ત્યાગ કરી નાખ્યો અને વૃંદાવન માથું રા અને દ્વારકા જે પવિત્ર સ્થાનો છે ને ત્યાંની તેઓએ યાત્રા પણ કરી. અને ત્યાં જઈને પણ ત્યાં છે નેને ભક્તિ પ્રેમ અને સમાનતા નો છે ને સંદેશ ફેલાવ્યો. તેમના માટે છે ને દરેક ભક્ત ભગવાનની નજરમાં સમાન હોય છે.
હા અને જો હું તને આગળ કહું ને એના મીરાબાઈ વિશે તો મીરાબાઈ નો મોટા ભાગનો સમય છે ને મંદિરોમાં સાધુ સંતો સાથે છે ને સત્સંગમાં જ એ પસાર કરતા અને ભજનો ગાવામાં અને નૃત્ય કરવામાં છે ને વીતી જતો હતો. આ બાબત છે ને રાજપરિવાર ને ખાસ કરીને જે રાણા વિક્રમાદિત્ય નૃત્યને છે ને બિલકુલ પસંદ ન હતી. એટલે લોકવાયકા મુજબ જો જોઈએ ને તો તેમની મારી નાખવા માટે છે ને ઝેરનો ઝેરનો પ્યાલો અને ફૂલોની ટોપડી માં છે ને ઝેરી સાપ પણ એને મોકલવામાં આવ્યા હતા. એટલે એને છે ને ઘણા બધા પ્રયત્નો કર્યા વિક્રમાદિત્ય એ. પણ પરંતુ છે ને કૃષ્ણની કૃપા હતી મીરાબાઈ ઉપર. એટલે છે ને એને ક્યારેય પણ અને કોઈ પણ નુકસાન થયું નથી. અને આ આધ્યાત્મિક સફર જો અને ગુરુ વિશે જો હું તને કહુંને તો એને રાજમહેલ ના. ત્રાસ થી કંટાળીને શારીરિક મોહમાયા નું ત્યાગી અને મીરાબાઈએ એક મેવાડ છોડી દીધું હતું. અને તેઓ પહેલાના પોતાના પિયર મેડતા.. અ ગયા અને ત્યારબાદ તે કૃષ્ણની પવિત્ર ભૂમિ વૃંદાવન પહોંચ્યા. અને ગુરુ છે ને એના મીરાબાઈ સંત રહેદાન સચિવ. જે રવિદાસ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે એને એને.. છે ને પોતાના આધ્યાત્મિક ગુરુ બનાવ્યા હતા મીરાબા એ.. એ એ આ એ દર્શાવે છે કે મીરાબાઈ માટે છે ને ભક્તિમાં જ્ઞાતિ પાતી કે ઉચ નીચનો કોઈ જ ભેદભાવ ન હતો. એટલે એમાં એને છે ને સાહિત્યમાં પણ એને ઘણું બધું યોગદાન છે. જેમ કે મીરાંબાઈ છે ને ભક્તિ રસ માં ડૂબી ને. સેકંડો પદો ભજનોની રચના કરી છે. જે આજે પણ છે ને ભારતભરમાં ખૂબ જ લોકપ્રિય છે. એમની ભાષા છે. તેમની રચનાઓ મુખ્ય રાજસ્થાની એટલે કે મારવાડી બ્રજ ભાષા.. અને ગુજરાતી માં પણ જોવા મળે છે. અને તેમના ભજનો વિરહો ભગવાન થી દૂર રહેવાની પીડા શું હોય ને. અને માધુર્ય ભાવ એટલે કે ભગવાન પ્રત્યે અતૂટ અને નિસ્વાર્થ. પ્રેમ હોય ને એનો ઉદભવય ત્યારે એનો સંગમ જોવા મળે છે. અને જો હું તને ટૂંકમાં એના ભજનો કહું ન તો કે મેરે તો ગિરધન ગોપાલ દુસરા. કોઈ. પાયો જી મેને રામ રતન ધન પાયો, હરી તુમ હરો જનકી પીર. પગ ઘુંઘરું બાદ મીર ના ચેરે. એટલે આ એના છે ને પ્રખ્યાત ભજનો છે. એટલે આ જ રીતે છે ને તેને ભજનો કી અઢળક રચના કરવામાં આવી છે.
હા કેમ કે તેમના જેમ તમે ભજન ની વાત કરી હતી ને.. હાએમ કે ગિરધર ગોપાલ તો ઠીક છે પરંતુ. દુશર ના કોઈ પછી પાયો જી મેને રામ રતન ધન પાયો. અને જો તુમ તોડો પિયા મે નહી તોડું. જેવા ભજનો છે ને આજે પણ લોકપ્રિય અને ભક્તિભાવ. છે ને ગાવામાં આવે છે. અને મીરાબાઈ ના જીવનમાં આપે અનેક પ્રેરણાઓ મળે છે. તેઓ શીખવે. કે સાચી ભક્તિમાં કોઈ ભેદભાવ નથી. જીવનમાં મુશ્કેલી આવે તો પણને હેને સત્ય શ્રદ્ધા અને ધર્મ ના માર્ગ. પણતે હટવું જોઈએ નહીં. આત્મવિશ્વાસ હીમત ભગવાન પ્રત્યે નિષ્ઠા. અને જીવનને સફળ બનાવે છે. અને ભારત. જે સાહિત્ય અમેભક્તિ પરંપરામાં છે ને મીરાંબાઈ નું સાનદાન. પેલું ઉચું છે.
અને તેમના ભજનો છે. ને માત્ર ધામિર્ક રચનાઓ નથી પરંતુ માનવ જીવનની. પ્રેમ, કરુણા, સહનશીલતા અને સડપણ. નો માર્ગ બતાવે છે આજે પણ છે ને દેશ વિદેશમાં તેમના ભજનો ગવાય છે અને. લાખો લોકો હે ને તેમના જીવનમાંથી પ્રેરણા મળે છે. એટલે ખાસ કરીને કહીએ ને તો મીરાંબાઈ છે ને ભક્તિ પ્રેમ. અને અડંગ વિશ્વાસ નું જીવન પ્રતિક્રિય છે. તેમને પોતાના સમગ્ર જીવનમાં શ્રી કૃષ્ણ ભક્તિ માટે જે સમ પિત અ કરીને તે સંસ્કૃતિ અને અમૂલ્ય વારસા આપ્યો છે. અને તેમની છે ને પ્રેમ ભક્તિ આજે પણ હેને વખણાય છે જે શ્રી કૃષ્ણ માટે હતી ને અને જો તેમના જીવનના ઘણાં બધાં સંઘર્ષ થયાં હતાં. પરંતુ એ એમની જો યાત્રા ની વાત કરી ને તો મીરા ભાઈ હે ને અ રાજમહેલ ત્યા કરીને જયારે વૃંદાવનને મથુરા ગયા ને ત્યારબાદ એને તેમને ભક્તિ આંદોલનમાં પણ યોગદાન આપ્યું હતું. કેમ કે મીરાબાાઈ ભક્તિ એક નવી દિશા આપી તેમણે બતાવ્યું કે ભગવાન સુધી પોહચવા માટે કોઈ જાતિ લિંગ ધન અથવા તો પદની જરૂર નથી સાચી શ્રદ્ધા એ જ પ્રેમ અ સૌથી મોટું સાધન છે એટલે અ તે એ પણ સમજાયું ને સમાજને હેને ખોટા રિવાજોમાં દરિયા વગર હે ને સાચા માર્ગ ઉપર ચાલવું જોઈએ. અને જીવનમાં છે ને હંમેશા ધીરજ હિંમત અને આત્મવિશ્વાસ રાખવી જોઈ. અને મુશ્કેલીમાં પણ હેને સત્ય નો માર્ગ ન છોડવો જોઈએ. સારું હાલો તો હું તમને પછી કોલ કરું.
હા આવજો બાઈ.